હ જય શ્રી કૃષ્ણ.
હમ જય શ્રી કૃષ્ણાબોલ.
ઓકે શું કરો છો?
કઈ નહી તો સંડે ઘેર હોવુ તો આરામ છે તમે
અચ્છા મારે અચ્છા ગયા છે કહુ છું કે બહાર જવાનું ત્યાં મારા ભાઇ
હમ પાછુ હલ્દીરામ કરો તે ચાલે ને
હા હવે તો બપોર તો થઇ ગયા જમીન પછી આ છોકરાને એને લઈ જાય ને ફરવા
હા છોકરીઓ લઈ જાઓ તો મજા આવે ને જા
હા માઈન્ડ ફ્રેશ થાય છોકરાઓ નું ને આપણું બધાય
હમ કોણ જાઓ
હા
કોણ કોણ જાવ છો
હમ માર વાઇફ છોકરો ને મમ્મી
બરાબર જાવ તો
હા
અને તમે એક દિ હોલા દિવસ શું વાત કરતા તા તમારા ફોઈના છોકરાઓ તો ટાઈમ છે ને તમારી હારે વાત હમ
હા હા
હલો
હલો હા
હલો
હલો
આવે છે અવાજ મારો
હા હા આવે છે ને
હેલો
હાલો આઇવો અવાજ
હેલો
હલો
અવાજ આવે છે
હા હા આવે છે હેલો
હલો
હાલો આઈવો આઈવો અવાજ આઇવો
હા આઈવો આઇવો
ઓકે શું કહતા હતા તમે
ઓલુ તમે શું કહેતા તે શેરીના છોકરાઓ ન કંઈક ત ગુચતી
અચ્છા હ જો શેરીમાં છોકરા રમતા હતા ને તો જે હોય ઓલા બારે માટલા રાખ્યા છે ને ઓ વાવેલા છાડવા તુલસીમાં ને એવું
હા હા
તે રમતા રમતા એના માથામાં ઓલું ભટકાણું જે નીચે માટલા નીચે જેલું સ્ટેન્ડ રાખવું હોય ને
હા
તો એ ભટકાયાને એની માથે આવ્યું
બરાબર વાયગું એને
લ એટલો બધો વાંધો ન આવ્યો કારણ કે ઓલું હને જે માટલું હતું ને જીવા એવું હતું ને એમાં એ પ્લાસ્ટિક નો હતો પ્લાસ્ટિક નો આવે ને જે રસ નું
જો
એમાં વાયું હતું અન જોલા માટી નું કે એવું કાંઈક હોત ને તો તો માથું બાથું ફૂટી જાત એમ
હા હા એ વાત હાચી
બચી ગ્યો.
હમ્મ કેવડું હતું છે
ના નો હજી એ છઠ્ઠુ સાતમું ભણતો હશે
હા, એ હરભાના છોકરો
ના ના એમ
ઓર
હા માર શેરીમા રે ને થોણા ઉપર મોકા છે
હમ્મ બોર આવે છે
વરસાદ આયવો તો પાછો વયો ગ્યો.
હોવે એવો તો વર્ષ, આયવો તો વરસાદ
હા, છાતા છાતાં
હ એટલોજ આવે હે સુરતમાં કેટલો બધો વરસાદ થયો જોયો ન તમે
હા, ત્યાં તો પાણીનાં પાણી, કાંઇઢ નાયખા
હમ્મ, તમારી પાસે સેમસંગ એ થર્ટી-સિક્સ મોબાઈલ છે ન
ના.
તો કયુંછે
સેમસંગ ગેલેક્સી એ ચોત્રીસ
ચોત્રીસ છે, છત્રીસ છે ન
ચોત્રીસ છે.
હમ્મ, કાંઈ ની તો મેં રીલ્સ માં જોયુ તું કે છે ને, શું છે કે થર્ટી-સિક્સનો ફોન હતો ને, એ બ તો વરસાદ નો આયો તો ને સુરતમાં હોય ભાઈની મોબાઈલ શોપ હતી ને, એમાં પડ્યો હતો રાવરમાં તો પાણીમાં આખી રા પયડો તો ને તો એ વર્ક કરતી તી સ્ક્રીન એની પ્રોપર
હા, હા ઈમેં જોયું તું એ મેં પણ જોયું ઈ મેં પણ રીલ્સ જોઈ તી
હા, મને એમ કે તમારો ઈજ ફોન છે તો
ના, ના, એ નથી અમારી પાસે.
હમ્મ હમ્મ હમ્મ મારે મોબાઈલ ભીનો થઈ ગ્યો
હ પછી શું કર્યું?
પછી કાઈ ને લુષિ નાયખું શું કરું
હમ્મ અહીં મારા ઘરમાં કેવી પ્રોબ્લેમ આવે હે વરસાદ જ્યારે આવે ને
અ હ
ત્યા હજી એક બારનું બોર્ડ હે અમારા ન્યા પાણી આવતું હોય છે તો જ્યારે વરસાદ આવે ને ત્યારે અમે કંઈ અંદર રોબોટ હોય, તમને ખબર હોય તો, ગમે એ શોર્ટ સર્કિટ થાય તો સીધો રોબોટ પડી જાય
હા, હા, હા, અમાર એવું છે.
હા, તો જ્યારે વરસાદ પડે ને ત્યારે બોર્ડમાં પાણી અડે, બાર હોય એટલે
હમ્મ હમ્મ
એટલે પાણી અડીન, વરસાદ નું હોય જ્યારે વરસાદ આવે ત્યારે દર વખતે રોબોટ પડી આવે એનું કાંઈક સો સોલ્યુશન કરવું પડશે.
હા. અમારે ખાલી રોબોટ પડી ગયો હતો ને, અમને બધાને લાઈટ ગયો. અમે સવારથી ને બપોર લગી મારા પપ્પા એવા જ, બે વાગે.
હ હા.
ત્યારે અમે બધા એમ બેઠા, અમને બધા પછી મેં મારા પપ્પાને કીધું ને પપ્પા કે લાઈટ કીધું જો હા તો આયા બહુ લાઈટ જતી નથી કેમ ગઈ? પછી ચેક કર્યું ને તો બધાને ઘરે લાઈટ હતી ને અમારે
હા હા તમારા કઈ રોબોટ પડી જાય તો કઈ વાગે નહી સાયરન કેવું કઈ
ના અમારે પણ છે ને વાગતું હો છે પણ અમારે કેવું છે આ બધા ઉપર હોય સેકન્ડ ફ્લોર અને નીચે ગ્રાઉન્ડ ફ્લોર હોને અ રોબોટને એવું હોય અને એમાં છે ને બોક્સ જેવું કર્યું હોય લાકડાનું ખબર હોય કબાડ કેવું હોય લાકડાનુ હમણાનું એવી છે. હા ભાઈ એવી રીતે કયરુ હોય તો બંધ હોય ને અવાજ ઈ ના આવે એને આમ બધા ઉપર હોય
હા એ વાત બરોબર અવાજ નો આવે
તો અવાજ આવું છે ને એમ
હમ્મ
હમ અમારે જો મોટર અમારા ઉપર જ ચાલ હ એક અગાશી એક ટાકો હોય એ ભરાતા ખાલી દસ જ મિનિટ થાય
બસ અમારે ત અડધી આંખો ખાલી હોય ને મારો ટાકો એટ મારા અડધથી પોણે કલાક થાય
હા એજ ને અમારે તો દસ મિનિટમાં આખો ફુ ફૂલ થઈ જાય અને પાણી આવવા માંડે સીધું બહાર તમે ટાઈમ જોઈને જો રાખવાનો દસ મિનિટ થાય ને એટલે બંધ કરી દેવાની અને મોટર ચાલુ કરી ને તો એમાં અવાજય ન આવે મોટરનો
હમ્મ સારું કેહેવાય તો પ્રેશર પણ તમારે ના ટાકો નાનો હશે ને કેટલા હજાર લીટર નો હશે?
નાનો નથી મોટો બધો હે ઓલો હું આ ટાકો તમારે છે ખબર ઉપર એનાથી જરીક મોટો છે.
અચ્છા સમજી ગયો
એમાં પાણી નો ફ્લો વધારે હોય ને તો ફટાફટ ભરાય ન જાય
હા
હમ અને બોર નું પાણી કેવુ મીઠું આવે.
હમ્મ
ફિલ્ટર જેવું જ લાગે
હા બોર નું પાણી અમુક જગ્યાએ મોરું હોય ને અમુક જગ્યાએ એ મીઠું હોય.
હમ અમારે મીઠું
હા તો એ બહુ સારું છે
હમ પણ અમે તું એ નથી પીતા મતલબ વાપ પણ મિનરલ વોટર લઈ આવીએ
હમ્મ હવે તો વરસાદ પડે એટલે એનું ભર લેવાય ને વરસાદનું પાણી આમ પીવાની મજા જ અલગ છે.
હા એ વાત હાચી પણ ભરે કોણ?
હા ઈ છે અહીયામારા શેરીમાં મમ્મી ને ઈ બધા આ વરસાદ આવે ત્યારે વરસાદનું પાણી જ ભરી લે પછી આઇયા સ્ટોક રાખે દે એમની
હા ઈ તો ખબર હે મમ્મી ની તો
હમ્મ
અમારે તો ફિલ્ટરજ કરાવાનું હે જોઇન્ડ પણ કઈક
આણી પીવાની પણ મજા આવે
હમ્મ. શું હાલે કહ્યો બીજું તમારે બધાને હારું ને?
હા ઓ સરસ એકદમ મજામાં બધાને સારું
હમ્મ બરાબર.
અવે એક ગાડી લેવી છે.
કઈ?
પણ સ્પોર્ટ બાઈક લેવી છે.
સ્પોર્ટ બાઇક લેવી છે, બુલેટ લેયલ્યો.
બુલેટ
હમ્મ.
અ મારે તો સ્પોર્ટ બાઇક સ્પોર્ટ બાઈક નો શોખ છે ઈ કઇક વિચારીને લેવાનું. પછી આ એક્ટિવા છે એક્ટિવામાં જેટલું ઓલુ એવરેજ આવતી નથી એટલી બધી કાંઈ.
હમ્મ પણ બોઈઝ ને બુલેટ બવ શૂટ કરે એટલે તો.
પણ ઈ બોઈસ પાછા આમ. બોડીમાં આમ હેવી બેવી ને હોય તો હાલે ટીટોલા પિથોલા હોય તો આમ એમ થાય કે આની માથે ચકલું બેઠું હોય.
હા એવું કાય ગમે એવા છોકરાહોય ને બુલેટ માં સહારા જ લાગે.
હા થોડીક બોડી કે એવું કાંઈક હોય ને તો આમ મજા આમ હારુ લાગે એમ.
તો બનાવ બોડી વોડી કે ઘરના ખાવા નત આપતા.
મારે તો બોડી છે જ મારું નથ કેતો હું તો બીજું કઉ છું
તો બોલ બુલેટ લેઇલ્યો.
હે સું?
તો બુલેટ લઈ લ્યો એમ શું વાટ જોવી.
બુલેટ હા ઈ તો છે પણ હજી થોડાક પૈસા ઘટે છે તો ઈ ભેગા કરીને પછી આમ હાઇરેજ લિયે ને હપ તે નથ લેવા રોકડે થી લેવું છે.
હમ્મ મારે તો લેવાનું છે.
હા
મારા પપ્પા ને બઉુ શોખ હે બુલેટ નો.
સમજાયું પપ્પાને આપી દયો તો ગિફ્ટમાં બીજું શું.
હા અવે એનો બડડે આવે ને એટલે વિચારીને એવું જ વિચારે લેવાનું તો.
અચ્છા એના બડ ડે ઉપર ગીફ્ટમા આપવી છે એમ ને?
હમ્મ.
હ તમે ફેવરેટ ગાડી લું કાલે રીલ મોયકલી ને તમને મને તો
હ.
તમારી ફેવરેટ ગાડી છે.
અચ્છા.
ગરમી બો થાય છે, શું કરશું આપડે?
તમારે તો ક્યાં વાંધા વાળું હે તમારે તો નથી એસી
એસી તો છે, પન ત્યાં ઉપર તો જાઉં ને હવે નીચે બેઠો છું ને હું
ઓહો તો એસિ નીચે નખાઈ દો હોલમાં એકાદ
હા હવે એવું જ કઈક કરવું જોશે
હમમ.
પણ એના માટે પૈસા હોય એના માટે પૈસા ભેગા કરવા પડે એ પેલા પૈસા ભેગા કરવા મા ટે પૈસા આપડે કમાવવા પડે
હમ.
એ પૈસા કમાવા માટે આપડે કઈક બિઝનેસ ચાલુ કરવો પડે અને ઈ બિઝનેસ ચાલુ કરવા મા ટે આપણે કંઈક આવડતું ઓવું
હમ તમને બધી આવડે એમાંય તમે તો છાપો જ છો ને તમારે ક્યાંય ઘટે
કયા છાપે છે, બધાયને એવું એવું ન હોય. અમુક ને કોઈને ઘટતા ન હોય બધાને ઘટતા જ હોય ગમે એટલા પૈસા વાળા હોય
પૈસા તો એ તો વસ્તુ તા જ હોય કોઈને એમાં સંતોષ ન
હા બધા કોઈને સંતોષ ન
હા.
પૈસા વાળા બો હોય એને એમ હોય કે અમે હજી અમે રોત એમ થાય મીડિયમ વર્ગ ના હો તો એને એમ થાય કેમે થોડાક પૈસા વાળા હો ગરીબ હોય ને આ જેટલા પૈસા વાળા પણ આપણેે આમ જોઈને કે આમ પૈસા વાળો નઈ આપડે જેમ આપણા થી ગરીબ હોય હાવ એને કઈ છુપડું હોય રેવા કાઈ ન હોય ખાવા પીવા તાઈમ ન હોય આપડે એનું જોય તો આપને એમ થાય કે ના ના ના ના કતા
હ ભગવાનને આપડે માગવા વાળા જ બનાયા તો હારુ એને દેવા વાળા બનાયવા
હા હવે માગી માગી ખાવું પડતું
હમમ. એમે પૈસા ઓછા હોય ને હ ટાઈમમાં છે.